હલો.
બોલો બોલો.
કેમ છો મજામાં.
બસ એકદમ મજામાં તમે કેમ છો.
બસ હું પણ એકદમ મજામાં ચલો ને આજે એક મસ્ત વિષય યાદ આવ્યો છે એના પર આપણેે વાત કરીએ.
હા હા ચલો વાત કરીએ આપડે.
આપણે યાદ છે કે ગામડાની એવી પરંપરા જે હવે ધીમે ધીમે ગાયબ થઈ રહી છે.
હા એ ખરેખર એક વિષય છે જે હવે ધીમે ધીમે બંધ થઈ રહી છે.
તો તમારું શું માનવું છે સૌથી પહેલી કઈ પરંપરા ઓછી થઈ ગઈ છે.
મને લાગે છે કે જે આપડે ચોક માં બેસતા સાંજે એ પરંપરા આપડે લગભગ બંધ થઈ ગઈ છે.
હા. બિલકુલ સાચું પેલા લોકો ટીવી અને મોબાઈલ વગર પણ કેટલી મજા કરતા હતા હે.
હા મોટા લોકો વારતા કેતા બાળકો રમત રમતા અને ગામની વાતોમાં ભેગા લગભગ બધા જ હતા.
કસ બરાબર છે વાત તો તમારી સાચી છે જુઓ ને હવે તો દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે.
એટલે જ સામૂહિક મેલ મિલાપ ઓછો થઈ ગયો છે આપડ.
હા તમારી વાત તો સાચી છે મને યાદ છે કે પેલા લગ્ન પર પ્રસંગ આખું ગામ બધા ભેગા થતા તા.
હા રસોઈ થી લઈને મહેમાનોને સંભાળવાની સુવિધા ગામના લોકો સાથે મલીને આપણે કરતા હતા.
હા બટ હવે તો મોટા ભાગે ઈવેન્ટ મેનેજમેન્ટ વાળા બધું સંભાળી લે છે.
હા અને એ લોકોને એકબીજા સાથે કામ કરવાની તક પણ ઓછી મલે છે હવે.
હા એજ એજ એજ પણ તમારું શું કેવું છે કે ગામના લોકગીતો વિશે શું કેવા માંગશો તમે.
અરે પેલા રાત્રે બેઠક થતી હતી લોકો લોકગીત ગાતા હવે આ દ્રશ્ય ખુબ ઓછો જોવા મળે છે આ
હા બિલકુલ સા સાચી વાત છે તમારી લોકગીતો સાથે સંસ્કૃતિ પણ જોડાયેલી હતી આપડી.
હા ગીતોની વાત જ અલગ છે ગીતોમાં તો જીવનની સમાજ સમબુદ્ધો અને સંસ્કાર
હા બરાબર છે હમ્મ મને તો નવરાત્રીની પણ ઘણી યાદો આવે છે.
હા પેલા ગામના ચોકમાં સરળ રીતે ગરબા થતા હતા હવે સાઉન્ડ સિસ્ટમ અને ડીજે નો પ્રભાવ વધી ગયો છે નહી આપડા ગામમાં.
હા બિલકુલ સાચી વાત છે તમે માનો છો કે આ બદલાવ સારો કે ખરાબ છે.
બદલાવ તો આવશ્યક છે પણ મોલ પરંપરા બચાવવી પણ એટલી જ જરૂરી છે આપણેે.
ખુબ સુંદર વાત કહી તમે તો.
તમારું કોઈ ખાસ બાળપણ નું સમારન છે આ પરંપરાઓ સાથે.
હા હા બિલકુલ ઉત્તરાયણ મા પહેલા ગામમાં બધા બાળકો સાથે આપણે મળીને પતંગ બનાવતા હતા યાદ છે?
હા પણ હવે તો જો ને આપડે અ નવી નવી પતંગો લેવા આપડા છોકરાઓ એવું કે છે કે તૈયાર પતંગો લઈએ બનાઈએ ના.
બરાબર છે ને પહેલા આપડે કેવું પતંગ બનાવવામાં જે ઉત્સાહ હતો એ અલગ જ હતો.
હા બિલકુલ કામ કરતા કરતા મિત્રતા પણ મજબૂત થતી હતી આપડી
યાદ છે ને મને તો વરસાદની પહેલી ઋતુમાં ગામમાં નાની ઉજવણી થતી તી યાદ છે તમને
હા કેટલાક સથા સ્થનોને આજે પણ થાય છે પણ પેલા જેટલી વય વ્યસ્પક નથી.
હા તમે શું માનો છો આ પરંપરા કેમ ગાયબ થઈ રહી છે.
મને લાગે છે કે શહેર શહેરીકરણ અને વ્યસ્ત જીવનની લીધે હવે પરંપરા ઓછી થી રહી છે.
હા અને યુવા પેઢી પણ ગામથી દૂર થઈ ગઈ છે.
હા રોજગાર અને અભ્યાસ માટે ઘણા લોકો શહેરમાં જા જતા રહ્યા છે.
હા એટલે જ ને તેથી પરંપરાને આગળ વધારવામાં લોકો ઓછા થઈ ગયા છે ને
બિલકુલ પરંપરા ત્યારે જ જી જીવે જ્યારે કોઈ તેને અનુસારે અનુસરે
હા જોયું હોય તો તમે ક્યારેક વૃદ્ધ લોકો પાસે વિષય પર વાત કરી છે તમે
હા ઘણા વૃદ્ધો કહે છે કે પેલા ગામમાં વધુ એકતા હતી
હા આજે સુવિધા વધી છે પણ એકતા ઘટી ગઈ હોય એવું લાગે છે મને તો
કે કેટલાક પ્રસંગોમાં તો મને પણ એવું લા એવું જ લાગે છે.
હા તો પરંપરોને બચાવવા માટે શું કરી શકાય
પેલા તો બાલકોને આ પરંપરા વિશે જણાવવું પડે આપણેે
હા ઘરેથી શુરુઆત થઈ શકે આપડા
હા સ્કૂલમાં પણ સ્થાનિક સંસ્કૃતિ વિશે કાર્યક્રમો થાય શકે છે.
હા બિલકુલ સાચી વાત છે અને ગામના ઉત્સવો માં જૂની પરં નો સમાવેશ કરવો જોઈએ
બિલકુલ જેથી લોકો તેને ફરીથી અનુભવે અને ફરીથી અનુભવ કરી શકે
મને તો એવું લાગે છે કે વૃદ્ધોની યાદો રીકોર્ડ કરવી પણ સારો વિચાર છે શું તમારું માનવું છે.
બહુ સારો વિચાર છે આ અગલની પેઢી આગળની પેઢી માટે એ અમૂલ્ય હતું.
હા આ વિષય પર વાત કરતા કરતા ઘણી યાદો તાજા થઈ ગઈ મારી તો
મને પણ એવું જ લાગ્યું પરંપરા ફક્ત રિવાજો નથી પણ આપણી ઓળખ છે.
હા ખરેખર આપડે તેને ભૂલવું ના જોઈએ.
હા અને જેટલું શક્ય હોય તેટલું આગળ વધારવું જોઈએ આપડે
હા ચલો ને આપણે પછી વાતથી મને એક બીજી પરંપરા યાદ આવી કે પેલા ગામમાં કોઈ ના ઘરેમાં નવું બાળક જ જન્મતું હતું તો બધા પડોશી મળવા આવતા હતા યાદ છે તમને
હા અને લોકો ફક્ત ત અભિનંદન આપતા નથી પણ ઘરે ઘરના કામમાં પણ મદદ કરતા આપડી
હા હવે તો મોટા ભાગે ફોન પર મેસેજ કરીને કામ પૂરું થઈ જાય છે.
સાચી વાત સમય બચી જાય છે પણ લાગણી નો ફર્સ ઓછો થઇ ગયો છે આપડે
તમે પહેલાની હાથ બજાર વિશે સાંભળ્યું છે કંઈક
હા મારા દાદા ઘણી વાર વાત કરતા અથવા અથવાડીમાં અઠવાડિયામાં એક તો દિવસ મોટા બજાજ ભડતો
હા એ બજાર ફક્ત ખરીદી માટે નથી હોતો. પણ લોકોની મુલાકાત માટે પણ હતો તો.
બિલકુલ. ઘણી વાર સાંભળો સાંભળો સંબંધો પણ એવા બજારોમાં મજબૂત થતા.
હા સાચી વાત છે ને. હવે તો સુપર માર્કેટ અને ઓનલાઈન શોપિંગ આવી ગયા પછી એ પરંપરા તો ઓછી થઈ ગઈ.
હા પણ એ બજારની રોકાણ અને મજા અલગ જ હતી નહી આપડા
હા તમારી વાત તો સાચી છે. પણ મને યાદ છે કે પેલા લોકો ઉનાળામાં ઘરની બહાર ખાટલા મૂકીને સુતાતા. યાદ છે તમને?
હા હા અને સુતા સુતા તારો પણ જોવામાં આવતો હતો નઈ.
હા અને રાત્રે આપણે કેટલી બધી વાતો કરતા હતા.
હા હવે તો એસી વાળા રૂમ માં લોકો બંધ થઇ ગયા છ
એજ ને ત હમ્મ હા એજ તમારી તો વાત સાચ ચી છે. સુવિધા વાળી છે. પણ એ યાદો નથી.
મને લાગે છે કે ટેકનોલોજી સાથે સાથે માણસો વચ્ચેનું અંતર પણ વધુ વધુ વધી ગયું છે.
હા તમે ગામની સફાઈ સંબંધિત પરંપરા જોઈ છે કદી?
હા પેલા કોઈ ઉત્સવ પેલા બધા લોકો સાથે મળીને ચોક અને રસ્તામાં સાફ કરતા હતા.
હા એમાં પેલા તો સમૂહિક જવાબદારીનો ભાવ હતો.
હવે આ કામ મોટા ભાગે પંચાયત અથવા સ્ટાફ કરે છે નહી.
હા વાત તો તમારી સાચી છે ને. પહેલાના લોકો તો ગામને જ પોતાનું ઘર માનતા હતા.
અને એટલે જ બધા વસ્તુમાં ભાગ લેતા હતા.
હા મને તો ગામના વૃક્ષોની જ પણ વાત યાદ આવે છે.
કઈ રીતે?
આપડે યાદ છે પેલા કેટલાક વૃક્ષોને પવિત્ર માનવા આવતા અને લોકો તેની સંભાળ રાખતા હતા.
હા એટલે પ્રા પ્રા પ્રાયવરણ નું નુકસાન પણ થતું હતું. પર્યાવરણ નું નુકસાન પણ થત તો તો.
હવે લોકોને તેના પાછળનો અર્થો ઓછો ખબર હોય છે.
પરંપરા પાછળ ઘણી વાર વ્યાહારિક ગાન જ્ઞાન પણ હોય હોય છે.
એકદમ સાચું બોલ્યા તમે. બધી જ પરંપરા અનશ્રદ્ધ નથી હોતી
કેટલિક પરંપરા જીવનને સરળ અને સંગાથિત બનાવી હતી.
તો તમે તો તમે કોઈ એવી પરંપરા જોઈ છે આજ પણ જીવિત હોય છે?
હા કેટલાક ગામોમાં આજે પણ સામૂહિક ભોજનની પરંપરા જીવંત છે.
ઓહો આ સાંભળીને તો આનંદ થયો મને
હા મને પણ જયારે લોકો સાથે બેસીને જમતા હોય ત્યારે સંબંધો પણ મજબૂત થતા હોય છે.
હા મને લાગે છે કે આ વસ્તુ સોશિયલ મીડિયા કરતા વધુ મહત્વપૂર્ણ છે.
હું પણ સહેમત છું આ વાતમાં તો.
આજની પેઢીને આ પરંપરા લાગે એવું તમે માનો છો?
જો તને સરસ રીતે રજૂ કરવામાં આવે તો ચોક્કસ લાગે છે.
ઉદાહરણ તરીકે?
અ વિડિયો, ડોક્યુમેન્ટ ટ્રી, સ્કૂલ પ્રોજેક્ટ અને ગામના ઉત્સવો દ્વારા, આપણે રજૂ કરી શકીએ છે.
બહુ સરસ વિચાર છે તમારો તો ખુબ મજા આવી ગઈ તમારી જોડે વાતચીત કરીને આપણે, વાંધો નઈ ક્યારેક પાછી વાત કરીશું આપડે આ ટોપિક પર.
ચોક્કસ ચોક્કસ મને પણ ખુબ મજા આઈ ગઈ.
હા ચાલો મળ્યા.